હલો હલો-
હા બસ મજામાં તમે કેમ છો?
બઉ સારું બઉ દિવસ પછી ફોન કર્યો હા જમી લીધું બઉ દિવસ પછી ફોન કર્યો?
ફ્રી નથી મારે કામ હતું બે ત્રણ દિવસ એટલે પછી મેં કીધું ફ્રી પડવું ને એટલે મેં કીધું કોલ કરવું. બોલો જ બીજું ડેમ તમે
જમી લીધું ક્યારનું જમી લીધું અમે અમે તો નવ વાગ્યાનું આપ જમી લઈએ છીએ અમે સાડા આઠ વાગે-
ઓકે! તો કેમ છે. તમારે ત્યાં વરસાદ આવે છે.
હા વરસાદ છે ને ત ચાલુ થયો છે વરસાદ-
ઓકે અમારે ત્યાં બે થોડોક થોડોક વરસાદ ચાલુ થયો છે હવે અમે બી અમણાં જમીને ઊભા થયા.
બે ત્રણ દિવસ તાપ જેવું હતું પણ હવે વરસાદ આઈવી છે એટલે સારું છે હવે.
હા વેધર ના લીધે એવું જ હોય બે ત્રણ દિવસ તાપ અમ અમારે બી ત્યાં પણ પછી ત્યારે થોડોક થોડોક વરસાદ આવે છે હવે- તો બોલો-
આપ હા જોબ- પછી આઈ ગયા અમે હવે હુ શું કહું આપણે- ઓફલાઇન ને ઓનલાઇનું એ ઓનલાઈન શોપિંગ ને ઓફલાઈન શોપિંગમાં શું આમ આમ ડિફરન્ટ આમ કોઈ?
બહુ ડિફરન્સ એ છે જેમકે ઉ ઉ ઉ હું તો મોસ્ટ ઓફલી ઓનલાઈન જ હું ઓનલાઈન શોપિંગ નહી કરતી એટલી બધી મતલબ થોલીક અમુક ટાઈમે કેવું છે ઓનલાઈન જે ઓફલાઈન જે મલતું હોય ને એ ઓનલાઈન પર સર ખું ના મલે એમ. તમે શું પ્રિફર કરો તમે તમને ઓનલાઈન ગમે?
ના ના મને તો ઓફ ઓફલાઈનમાં જ આપણે ઓફલાઈનમાં જ રસ છે.
હા મતલબ ઓફલાઈનમાં કપડા તો તમારે જેમ કે કપડાં ને એવું લેવું હોય તો એ વધારે ચોઈસ મલે તમે જોઈને લઈ શકો. કે આ કપડું કેમનું છે તમે ત્યા ભી કરી શકો ઓ ઓનલાઈનમાં તમે એવી રીતના ટ્રાય ના કરી શકો.
ઓનલાઈનમાં કેવું છે કે તમારે ઓનલાઈનમાં તમે જે વસ્તુ મંગાવો ને એની બધી સાઈઝ લખો પછી એ સાઈઝ ઉપર કઈક ફેરફાર આવે તો પાછું બદલાવાનું થાય.
હા મારે બી હમડા અવુ જ મારે બી અમ એવું જ થયું મેં અ મારા ચંપલ મંગાવયા ને સેન્ડલ તો મારા તો મારા માપના ના આવ્યા. તો મેં પછી ચેન્જ કરીને એને બીજા મંગાવયા મેં એટલે એવું જ થયું મારે બી.
તો એ અમુક વાર કેવું અ વસ્તુ અર્જન્ટ હોય ને તો લોચા પડે તમારે કપડા વપડામાં, ચંપલ માં.
ઓનલાઈનમાં કેઉં તમે કોઈ ચોઈસ કરી શકો તો પછી એને પાછું મુકલી શકો પણ ઓફ લાઈનેમાં કેવુ તમે એ ત્યાં એ એ ત્યાંય કરી શકો ને બધું તો તમે કમ્પ્લીટ કમ્પ્લીટ તમે ત અહીંયાથી કમ્પ્લીટ કરીને જ તમારે ચેન્જ શું કરવાનું ના હોય.
દુકાનમાં ન દુકાનમાં ટ્રાય કરીને ટ્રાયલ રૂમ માંથી ટ્રાય કરી એ બધી લઈ લેવાનું છે આપડે.
હા ક્યાં કઈને જ લઈ જ એટલે ઓનલાઈન મતલબ ઓનલાઈન શોપિંગ અતારે તો બો બધા કરે છે. ત્યાં તો ઓનલાઈન શોપિંગની એપ બી બહુ બધી છે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મીશો છે. બોઉ જ બધી છે. પણ પેલું કેવું ઓન અ તમે ઓફલાઈન તમે કંઈક બાર લેવા જાવ ને તમને એક્સપિરિયન્સ વધારે સારું મળે ત્યાં બધું કેવી નવી સ્ટાઇલ આવી છે. ને પૈસા માં બી સારું એમ મલે એમ.
હવે હું તમને એક વાત કઉ આવતીકાલે મારી બ ડે છે મને વિશ કરજો. ટાઈમ મલે તો.
ઓકે ઓકે! હું અત્યારે એડવાન્સ માં જ હેપી બ ડે કઈ દઉં તમને.
થેન્ક યુ, થેન્ક યુ! આ તો તમેં કીધું. ટાઈમ મલે તો કાલે ફોન કરીને વિસ કરી દેજો.
ઓકે, ઓકે! પાક્કું શ્યોર શ્યોર મને ટાઈમ મળશે તો હું કાલ પાક્કું તમને કોલ કરીશ.
બોલો બીજું કશી ઈ હવે શું આપડે
તો પછી. અરે હું મારા એક મારી એક ફ્રેન્ડ હતી એને આવી રીતના ઓનલાઈન મંગાયું બધું તો એને પછી કોઈક સારું ના આવ્યું અમુક વસ્તુ સારી ના આઈ તો એને તો એને રિફંડ કરી તો એને પૈસા તો પાછા આપી દીધા પણ એને મને એમને મને એમ એમ અજ કીધું કે અમુક વસ્તુ જ ઓનલાઈન જોઈને મંગાવે જેમ કે આ ફોન છે પછી કોઈ ઘર વખત માટે કોઈ કશું સોફા કેવું લેવું હોય તો ત્યાં જઈને જ જોવું પડે કે તમારે કેમનું લેવો છે અને મેન ફોન તો ત્યાં ઓનલાઈન તો લેવા જ નહીં ફોન.
આમારી વાઈફે કાલે મંગાઈવુ. ઓનલાઈન ડ્રેસ કંઈક મગાઈવો હશે.
ઓકે!
એક સાઈઝ મોટી આ ગઈ એ એક્સેલ જો કે ટ્રિપલ એસેલ આ ગઈ. એટલે મોટો પડે બોલો અ કે પાછો. ચેન્જ કરાવવા ચેન્જ કરાવવા માટે એમણે ફોન કર્યો. એટલલે બધું મિશો ઉપર ચાર દિવસ પછી આવશે.
ઓ બાપ્પા એટલે આજ તકલીફ છે. તમે પછી કશું ચેન્જ કરાવું હોય. સાત આઠ દિવસ લાગે પછી ક્યારે આવે પછી જો એ બી સરખું ના હો તો એને ભી ચેન્જ કરાવાનું એટલે મારી ફ્રેન્ડ બી મને એમ જ કેહતી હતી કે અમુક વસ્તુ તો છે ને ઓફલાઈન જ લેવાઈ દુકાનમાં જઈને લઈએેને એજ સારું.
દુકાનમાં બધી વેરાયટી તમને મલે.
હા અને દુકાનમાં તમે જા જાવ શોપિંગ મોલબી આટલા બધા છે તો તમે ત્યાં જાઓ તો તમને સારું તમે કમ્પ્લીટ કરીને બધું મતલબ તમારા માપના જ આવે એમ આમાંબી તમારા માપના આવે પણ અમુક ટાઈમે શું તમારે તમારે રી ફંડ કરવું પડે તમારે બદલાવવું પડે. એટલે પછી માર જોડતો આવું કેટલી બધી વખત થયું છે કે અ આવી રીતના મારે કોઈ મારે રિટર્ન કરવું હોય અથવા એક્સચેન્જ કરવું હોય માં માર જોડ કેટલી બધી વખત થયું છે.
હું તો ઓફલાઈનું જ સજેશનઆલુ ઓફલાઈન જેટલું ઓફલાઈનલો ને એટલું સારામ સારું રે.
હા મને બી ઓફ ઓફલાઈન જ ગમે અમુક ટાઈમે મારા મારા ઘેરબી બધા મને એવું જ પ્રિફર કરે કે તું ઓનલાઈન મંગાવ ના નહીં પણ પેલું કે અમુક ટાઈમે અમુક જે વસ્તુ હોય એ જ ઓનલાઈન મંગાવાય મંગાવાય અમુક વસ્તુ તો ઓફલાઈન મંગાવીએ જ સારું.
કપડામાં તો ઓફલાઈન ના મંગાવે એવું કશું મંગાવો તો તમાર ઓનલાઈનમાં ચાલે.
હા અને આ ફોન જેવીને એવી બધી વસ્તુ શું છે તો તમે ઓનલાઈન મંગાવો એતો બિલકુલ ના ચાલે કેવો આયો કેવો નહીં કોને ખબર એતો તમે ત્યાં જઈને દુકાનમાં જઈને જ ફોન જોવો હોય તો તો જ તમને ખબર પડે. તોહ પછી
બોલો તમે તો તમે આજે શું બનાયલું જમવાવામાં તમારી વાઈફે
જમવાનું આજેતો અમારે દાલ ઢોકરી હતી.
ઓહો મતલબ ગુજરાતીઓની સ્પેશયલ દાલઢો
દાળઢોકરી સ્પેશિયલ અમારે શનિવાર હોય એટલે દાળઢોકરી હોય અમારે.
ઓકે એ મતલબ ગુજરાતીઓને દાલ ઢોકલી બવજ ભાવે.
દાળઢોકરી વધારે
હા અમારે ઘેર આજે ખીચડી બનાવીલી અમા ઘ અમા ઘેર બોલા કે હ આમ હેલ્ધી ખાવા વાળા છે બીિકઝ મારા બા દાદા ને બધા છે એટલે મારા દાદા એવું પ્રિફર કરે કે સાંજે થોડુંક હેલ્ધી ખાઓ તો સારું એમ એટલે પછી
એટલે ખામાં કંટ્રોલ વાળા છો તમે એમ ને
હા હા ખાવામાં આ હમ- હું નથી મને મને સ્ટ્રીટ ફૂડ ને સાંજે ખાવાનું એવું વધારે મન થું જયારે પેલા નડિયાદથી તો મને બહુ પેલા મન થતું હતું કે આવી રીતના સ્ટ્રીટફૂડ ને બધું ખાવ પણ હવે મારા ઘેરથી મને બહુ બોલે છે કે હવે હવેના વરસાદનું વાતાવરણ છે તો થોડુંક બહુ નઈ ખાવાનું એમ પછી તો હેલ્થ માટેના સારુ એટલે આજે સાંજે માર ઘેર ખીચડી બનાઈ દીધી.
મારી બેબીને ટેવ જ છે મારી બેબી મને રેલવે સ્ટેશન લેવા આવે મારી વાઈફની જોડે રોજ તમારે વીસ રૂપિયાની પાણીપુરી ખાવાની એટલે ખાવાની જ એને
તો તો કેટલું સારું સ્ટ્રીટફૂડ ખાવું સારું ના નય બટ અત્યારે આ વરસાદનું વાતાવરણને આવું છે એટલે બઉ નય ખાતી હું
તમે રોજ પાણીપુરી ખાવને એન જગ્યાએ અઠવાડિયે એક વાર ખાવને ખાવાની પણ મજા આવે તમને અવે રોજ એકની એક વસ્તુ ખા ખા કરો એટલે રોજ તમારે કે આતો ખાઈએ જ છે ને રોજ અઠવાડિયાેમાં એક વાર ખાવને તોહ ખાવાનીય મજા મજા આવે
હા અને મેબી ઈશ્યું થાય કે તમે રોજ પાણીપુણીને બધૂ ખાવતો રોજ તમારે બટાકાને એનું કેટલું તમને પેટમાં પ્રોબ્લેમ પડે.
અને તમે ખાવાના ટાઈમે તમે પાણીપુરી ખાવ પછી ખાવાનું ના ખાવું ઘરે-
હા સાચી વાત એટલે મને મારા ઘરે મને બોલે-
ઘરનું ખાવાનું સારામાં સારું.
હા ઘરનું ખાવાનું મતલબ સાંજે આમ પાંચ છ વાગે એવું મન થાય કે કઈક- ખાઈએ બ પછી હું કંટ્રોલ કરી લઉં કે ના કે ઘરનું ખાવાનું ખાવાનું છે એટલે મારા ગેસ- મને બોલે કે ના ઘરનું જ ખાવાનું ખાવાનું છે એમ પછી હું ના ખાઉ-
રવિવાર તમે બહાર જાઓ આંટો બાટો મારવા એ વખત પાણીપુરી ખાવ બહાર પતાવી ના આવો- બધું બહાર જમીને આવો-
મોસ્ટ ઓફ તો સન્ડે તો બધા- અ મોસ્ટ ઓફી સન્ડે તો બધા બહાર જ ખાય છે કારણ કે સન્ડે હોય છેમ બધા ફેમિલી સાથે ટાઈમ- સ્પેન્ડ કરવા માંગતા હોય છે એટલે પછી એજ સારું કે રવાર- વહીવા વધારેમાં વધારે ફેમિલી વાળા ટાઈમ સ્પેન્ડ કરે-
તમે મંદિર જાઓ છો?
હા
મંદિર મંદિર જાઓ છો મંદિર દર્શન કરવા?
હા મને મને બઉ ગમે અ હમ- હું તો હું તો કૃષ્ણ ભગવાનની બહુ જ વધારે પતિ જ બહુ બહુ છું એમ- ફેમસ મતલબ બહુ જ વધારે બધું મને કૃષ્ણ ભગવાન નું છે. મને બવ તમે જાવ છો મને કે-
ના કોઈ દિવસ નહી-
ઓહો મંદિર જવું તો બહુ સારું.
દિવાળી ઉપર એક જ દિવસે ખાલી અમારી માતા નું મંદિર છે. કંસાર બજાર ત્યાં જઈને દર્શન કરી આવવાના પછી નઈ-
બટ મંદિર જવ તો બહુ સારું આમ ભગવાનને મળવાનું મને લોકો સાથે ગમે બટ મને હું- હું જયારે મારા કૃષ્ણ ભગવાન સાથે બેઠું તો એમની સાથે જે વાતચીત કરું એ મને વધારે ગમે-
ભગવાન નું નામ લેતો જ નથી નાસ્તિક છું પૂરો પૂરો-
ઓકે ના મને વધારે મને ભગવાનનું મને વધારે ભગવાનમાં બહુ જ રસ. બહુ જ રસ છે એમ અને અને ખાસ કરીને કૃષ્ણ ભગવાનમાં મને બહુ જ વિશ્વાસ છે એમ.
તમારા ફાધર શું કરે છે?
મારા ફાદર એક્ચુલી જોબ કરે છે.
ક્યાં પણ એ
વરોદરા-
વડોદરા સે કે -
હા વડોદરા માં ફાધર જોબ કરે છે
જબ છે એને
અ એ મેનેજર છે
ઓ હો હો સાારી પ મા તો ફિટિંગ પાણીની મોટરો બનાવે ને એનું ફિટિંગ કરવાનું આવે છે
ઓકે એન્ડ તમારા વાઈફ-
વાઈફ વકીલ ને ત્યાં એકાઉન્ટ માટે જાય છે જોબ-
ઓહ હો કેવ સરાસ સરસ - સારું કેવાય અત્યારે અત્યારે- અ પોતાની વાઈફને મતલબ બહાર મોકલવી એજ સારું કેહેવાય.
એ તો પ્રિપેર તો કરવી જ પડે ને બધી રીતે એને-
હા એ તેવું જ હોય.
એમાં એક રમૂજી ની વાત એવી છે. કે મારા પગાર કરતા મારી વાઈફ નો પગાર વધારે છે.
ઓહો વાવ સારું કેવાય એમ તો
પણ એને ઘમંડ નથી કોઈ જાતનો એવો કે મારો પગાર વધારે છે કે એમનો પગાર ઓછો છે
સારું મને એજ ગમે કે તમે પૈસા વાળા છો કે આમ સામે વાળું ગરીબ છે મને એ ના ગમેય કે આ કે હું પૈસા વાળી છું સામે વાળો ગરીબ છે તો હ ગમન કરું હું આનાથી વધારે પૈસા વાળી છું ને આવી રીતના શો ઓફ કરું મને એ બધું ના ગમે
એ આ સોશિયલ મીડિયા ઉપર ફેસબુક ઉપર આવાુ રીલો એવી એ ભાઈ વાઇફ વધારે કમાતી હોય ને પ એ ઓછું કમાત હોય તો એને ઘરનું કામ કરવું પડે પાશુ પશુબનને મારે એવું નથી
અમુક બધાના થિંકિંગ એવા હોય પણ અમુક જના થિંકિંગ મા મારા તો થિંકિંગ પહેલાંથી એવા જ છે કે ગમે તે જે ગમે તેવ માણસ હોય કા તો પૈસા વાળું હોય કા તો ગરીબ હોય મને ગમે તે ત્યારે મને બધા જોને વાત કરવા ગમે કારણ કે મારી મમ્મી ને કારણ કેને મને મને મમ્મી એ ઘર બધા મને એવું જ સમજાયું છે કે મારા સામે વાળું ગરીબ હોય કે પૈસા હોય આપણેે બધાને બોલાવાના સારી રીતે જ
એ સારું થિંકિંગ હે
મને એજ ગમે છ ગમે તેવું હોય મને કોઈ પૈસા ન ગમત નહી છો તમે જો લાખ રૂપયો હોય કરોડ રૂપિયો હોય બટ એવો કોઈ ગમણ ના રાખવો જોઈએ કારણ કે પૈસો તો જતો રહેેવાનો છે પણ બધી પછી માણસો સાથે તમે કોઈ ક કશું રાખશો નહી તો પછી છેવયને માણસો જ કામ કામ આવવાના છે પૈસા તો આવવાના નથી કામ
પૈસા તો કોઈ સંબંધો સારા હશે તો બધા માણસો કામમાં આવી જશે તમારા
સાચી વાત છે હા એ એ એજ સાચવા પછી તમે પૈસા બતાવી ને કે એવું ક્યું કે મારી જો તો આવો કયો તો રૂપિયો છે ને આમ છે ને તેમ છે તો પછી એવું ના ચાલે એમ તમારા
પૈસો જોઈ ને જે માણસ તમારી મદદ કરવા હોય ને એ ખોટું કેહેવાય એ એ એની